હવે કેમ છો મજામાં છો ને?
તમારો અવાજ આવે છે એકદમ મજામાં છે તમારી ઘરના અને તમે બધા સારા છો ને?
હા મારા વગરે બધા સારા છે અને બધા ખુશ છે, હું તમારી ફોન કર્યો કે જે આપણે હમણાં ખેતી કરી રહ્યા છે, જેમ કે હવે તો આપણે મોસલીી જે સિઝન આવી રહ્યા છે એટલે કે આપણા ગામડાના ઘણા બધા લોકો, હવે તો ડાંગરનોો પાક રોપે છે, અને ડાંગરનો પાક મોસ્ટલી એમ તો આજકાલના બધા પરિવારો જેમ કે ગામડાના બધા પરિવારો છે, એમ તો જે ચોમાસા સિઝન આવે છે ત્યારે તો હવે રૂબી જ રહે છે, પરંતુ અમારા ગામડામાં તો જે લોકો પહેલા ખુબ કરતા હતા આ ચોમાસા સિઝનમાં ડાંગરનો, પાક તેવા હોય તો નથી કરવા માંગે છે. કારણ કે એમને એ લોકોને એવું લાગે છે કે જે એમાં જે ખર્ચો બધો કરે છે. જેમ કે બાર લ જેમ કે બિયારણ લાવવાનું, પછી એમના ખેતરો ખેડવવાનો ખર્ચા કે પછી ખા તર લાવવાના ખર્ચા. કે પછી એમાં બધા ખાતર મુકવાના ખર્ચા પછી ભાત કાપવાના ખર્ચા, પછી રોપણી કરવાના ખર્ચા, પછી અ એવું બધું પ્રકારના ના એ લોકો ખર્ચા બધા એવું બધું એ પરવડે ના એવું લાગે છે. કારણ કે એમાંથી એટલી બધી ઇનકમ ની મળે એ લોકોને એવું લાગે છે. એટલે અમુક લોકો હવે તો આમ મોસ્ટલી હવે તો જે બધા ખર્ચા થાય છે. તે તેમનું જ પાટ ભરા દે છે. અને આજીવન ચલાવે છે. એટલે અમે પણ એવું આ વર્ષે વિચારી રહ્યા છે, કે આ બધા ખર્ચા કરવાથી તો મો તલે આપણે તેટલામાં ભટજ ભરા દઈએ તો સારું કહેવાય. કારણકે કેટલું બધું કામ કરવું પડે છે. જેમ કે ભાત કપવાનું, ભાત લાવવાનું, ભાત વાવલવાનું, હંડાવવાનું આ ઘણી બધી પ્રકારના આપડે કરવું પડે છે. પછી રોપવાનું એ બધું આટલા બધા ખર્ચા હવે તો અમને પણ નથી વિચાર કરીએીએ આ છે પાક પાક નથી રોકવાના પરંતુ અમે આની સાથે એમ તો બીજા પાક રોપેએ છીએ. જેમ કે શાકભાજીમાં તમને ખબર જ છે કે ટમેટા છે, રીંગણ છે, બટાકા છે કે પછી અન્ય પ્રકારના જેમ કે દૂધી છે. એ આવી પ્રકારની મે શાકભાજી રોપીએ છીએ. અને ખુબ સારી રીતે કરીએ છીએ. પરંતુ હવે તો શાકભાજીમાં ઘણા બધા ઘણા બધા પ્રકારની આપને બરાબર એમ જે આપણે પહેલા થતી બરાબર કારણ કે ઘણા બધા પ્રકારનો ડિફેક્ટીવ અમુક જે માલ નીકળે છે અને આપણે જેટલું પણ ખાતર છે. પછી કોઈ પણ પ્રકાર ન છાણ કરીએ તો પણ એ સારી નથી નીકળતી. કારણ કે હવે તો વાતાવરણ જેટલું બદલાઈ રહ્યું છે. જેના કારણે હવે તો અમને પણ પોસાતું નથી. કારણ કે તો તમને ખબર જ હશે કે હમણા તો ગરમીનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે. અને હમણા પણ કેટલી ગરમી લાગે આ છતા તો તમને ખબર છે કે આ સિઝનમાં તો અણા જે દિવસ ચાલી રહ્યા છે. તેમાં તો મોસ્ટલી તે ચોમાસાની સિઝન ચાલુ થઈ જાય છે. પરંતુ હવે ચોમાસાથી ચોમાસા જેવું લાગે જ નહીં. પરંતુ હમણાં તમને ખબર જ હશે કે કેટલો તડકો મૂકી રહ્યો છે. અને કેટલું ગરમી લાગે છે હમણાં પણ એટલે આના કારણે તો તમને ખબર જ છે કે જે પ્રદુષણ જ છે. કારણ કે ગ્લોબલ વોર્મિંગ છે. પછી એલ્મીનો છે. અંયા બધી ઘણી બધી જે અ સમસ્યા આવી છે, તેના લીધે આપણના બધું જોવા મળે છે. કારણ કે હમણા તો વરસાદ પણ ઓછો એમ બધા કેવા લાગી રહ્યા છે. અને વરસાદ પણ હ તો ખુબ ઓછો પડશે. અને જે બધા દિવસો હતા વરસાદના તે લંબાઈ ગયા એમ કહેતા છે. અને દિવાળી છે. પછી નવરાત્રી છે. તેમાં પડશે એવું લાગી રહ્યું છે. કારણ કે હવે તો પણ આ આ સમયમાં તો વરસાદ ચાલુ થઈ જાય છે. અને અમારા ગામડાના ઘણા બધા લોકો તો ભાત રાધે એ લોકો બીજાને રાખવાનું રાખી દે છે અને યોગ્ય રીતે કરે છે પરંતુ હવે લોકો તો પણ નથી લેવુ કારણ કે પાણી જ ક્યાંથી આવે? અમુક લોકો ના કારણ કે અમુક લોકો એમ તો બોર ની સુવિધા હોય છે. પરંતુ અમુક જે ગરીબ લોકો હોય છે તે તે એ લોકો પાણી ક્યાંથી લાવ કારણ કે એ લોકોનો સવારો મુખ્ય વરસાદ જ છે. એમ એટલે વરસાદ જ આવો લ પડશે તો પછી એ લોકો ક્યાં જશે? બાકી તમારે કેવું છે કે યોગ્ય રીતે આપડે જે બધા પ્રદુર્શન કરતા લોકો છે. તે લોકોને સમજાવવું જોઈયે કે ગમે ત્યાં કચ ચરો નહી ફેંકો અને યોગ્ય રીતે પર્યાવર ને સાથ આપો. કારણ કે તમે ત્યાં ગમે ત્યાં કચરો ફેકશો અને ગમે તો પરેશાન કર તો પછી આપણને આવી બધી પરિસ્થિતિ અને આવી બધી ગંભીર અ પરી એવી સામે નુકસાન કે બચાવ ભોગવવો પડશે. અને તમને ખબર જ હશે કે આવા બાધા લોકો જે કરે છે પ્રદૂષણ ફેલાવે છે. જે વ્યસન કરે છે. જેમકે- ધૂમરાપાન કરે છે, ગુટખા ખાય છે, કે પછી આવા સિગારેટ પી છે. પછી આલ પી છે આવું બધું કરે છે. એટલે એ લોકો સમજવું જોઈ કે, ભાઈ આ ગમે તો આવું બધું કરવાથી પરિવારને પણ નુકસાન થાય છે. અને તમને પણ નુકસાન જ થાય છે. તમને તો મોટું નુકસાન થાય કારણ કે તમારે જઠર ફેફસા પછી સાસલેવા મા તકલીફ એ તમને ખુબ આગળ જતા તમને ખબર પડી જ જશે કારણ કે તમો આવો જે પી છે, તમે તમને આગળ જતાં તે તમારે આયુશ્ય કેટલો લાંબો રહેશે એ તે તમને ખબર પડી જશે. કારણ કે આવું બધું પીવાથી, વ્યસન કરવાથી, એમનો આયુષ્ય ટૂંકું થઈ જાય છે. અને આગળ જતા એમને તકલીફ પડે છે. એ બાકી મારું એ જ કેવું છે, કે જે અમે કેટીમાં તો તમને હાલચાલ દાવો બડો ચાલી રહ્યો છે. બાકી તમે તમે શું કરી રહ્યા છો? જે તમે ખેતી કરી છે તેમાં તમને કોઈ આવું કઈ અસર પડેલી પર્યાવારના લીધે.
હા એમ જોવા જઈએ તો અમારે ત્યાં તો શું છે કે કેરી નો પાક ને જે સફરજ નો પાક છે. તે ખુબ જ સારો એવો થાય છે. તો હાલમાં તો અમે જે સફરજન છે. તે રોપેલા છે અને સારો એવો પાક પણ ઉતર્યો છે પરંતુ ગયા વર્ષેની સરખામણીમાં કરીએ તો આ વખતે શું છે એ જે સફરજન ના વૃક્ષ છે તે ખુબ જ મોટા રહ્યા છે તે છતાં પણ જોવા જઈએ તો અમારા પાકમાં થો ડોક તો પણ ઘટાડો થયો છે એટલે અમને એવું લાગી રહ્યું છે કે આ આ વખતે અમને ખુબ જ નુકસાન થશે કારણ કે અમે જે રાસાયણિક ખાતર તો નહીં ઉપયોગ કરતા હતા કારણ કે એનાથી વૃક્ષ તમે ગણું બધું નુકસાન થઈ શકે છે એટલે અમે જે સાણયું ખાતર છે જે અળસિયા નું ખાતર છે એમ જે કુદરતી ખાતર મળી આવે છે તેનો ઉપયોગ કરતા હતા પરંતુ આ વખતે શું છે કે અમે રાસાયણિક ખાતર ખાતરો નો પણ ઉપયોગ કર્યો હતો કારણ કે દર વર્ષે અમે કરીએ છીએ સાની ખટનો પરંતુ એમાં અમને પરિણામ ઓછા મળતા જઈ રહ્યા છે અને અમે પણ જે અધિકારીઓ સાથે બધા જે મોટા ખેડૂતો છે. તેમની સાથે વાત કરી અને એ લોકોને સમજવાનો પ્રયત્ન કરીયો કે હાલમાં જે અમારો નુકસાન થઈ રયુ છે. તેના પાછળ કારણ શું છે? તો એમને અમને જણાવ્યું કે તમે હાલમાં પણ હવે જો શું છે આપડા દેશનો ગમે તેમમ ઋતુઓ થઈ રહી છે કેક શિયાળામાં પણ વરસાદ પડી જાય છે, ઉનાળામાં કોઈ ઠંડી લાગે છે. એમ ઘણા બધા હાલમાં પણ જોઈએ તો ચોમાસા ઋતુ ચાલી રહી છે. જૂન એન્ડિંગ આવી ગયું છે. આ ત્રીસ તારીખ ચોવીસ તારીખ પટી જવાની છે. તો પણ અહીયાં વરસાદ નો બુદ પણ હજુ પડ્યુ નથી એટલે અહિયા ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. તો તો એટલે એમે એમ જોવા જોઈએ તો હવે તો રાસાયણિક ખાતર નો ઉપયોગ કરીએ છીએ અને એમ તો નહી કરવો જોઈએ પરંતુ કરવા પર મજબૂર થઈ ગયા છે કારણ કે અમે જો રાસાયણિક ખાતર નો ઉપયોગ નહીં કરશું તો એટલું બધું ઘણું બધું અમને જ નુકસાન થશે અને અમને એ પણ ખબર છે કે આ બધા જે ખાતરો છે દવા જે ફળોમાં એ ફળો નહી ખાવા જોઈએ પરંતુ હવે શું છે કે આપડા દેશ એટલો વિકસિત થવા પાછળ થઈ ગયો છે કે પ્રદુષણ પણ ખુબ જ ફેલાયું છે જેના કારણે ખાસ કરીને કોઈ કંપનીમાં વ્યક્તિ કામ કરતો હોય કે પછી જોબ કરતો હોય સરકારી એટલું બધું નુકાન થતું નથી પરંતુ જે ખેડૂત છે. તેને આ પ્રદુષણ ખુબ જ નુકસાન કરે છે હાલમાં જોવા જઈએ તો અમે જે રાસાયણિક દવાઓ પછી ખાતરો નો ઉપયોગ કરીએ છી તે છતા પણ અમારા વૃક્ષોને એટ જોઈ એટ પોષક તત્વો મળી રહેતા નથી અને અમને નુકસાન ખુબ જ સાર થ રહ છે. તો એના પાછળ અમારે કોઈને જવાબદાર પણ ઠરાવી શકતા નથી કારણ કે બધા લોકો હાલમાં જોઈએ તો પ્રદુષણ પ્રત્ય જાગૃત નથી અને અને ગમેત્ય ત્યાં કચરો પણ ફેલાવે છે અને ખાસ કેટક વ્યક્તિને શું કરે છે કે એ લોકોને ફરવાનું ખુબ જ ગમે છે નવી નવીકેશન અને બાબત ત પણ કવાય છે. એ છતાં પણ એ લોકો પણ ત્યાં જઈને આ નેચર છે કુદરત છે. તેના ખિલાફ એટલે કે કચરો ફેકી છે. ત્યાં જમવાનું બનાવે છે ત્યા પ્લાસ્ટિક ગમે ફેકી છે જે ઘણા બધા પ્લેસીસ પણ બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે આજે જોવા જઈએ તો આપણા દેશમાં ઘણો બધો નુકસાન થઈ રહ્યું છે અને આપડે તો શીખવું જોઈએ કે જાપાન જે જે મોટા દેશ ત્યાં એટલું બધું સાફ સફાઈ રાખવામાં આવી છે. તમને ખબર છે આપડા દેશમાં અને બીજા દેશમાં કેટલી સાફ સફાઈ રાખવામાં આવી રહી છે?
હા ભાઈ એટલે કે આપણા દેશ કરતા તો વિદેશમાં તમને ખબર છે કેટલું સાફ સફાઈ અને પેલું કારણ કે વિદેશોમાં તમને ખબર કે જે બધા અમુક લોકો આવો કચું કરે છે. તેમને કેવો દંડ ફટકારે છે. એટલે આપણા બાજુ પણ એવું આવી જવું જોઈએ કારણ કે આપણા બાજુ પણ ઘણા બધા નાગરિક છે અને ઘણા બધા એવા છોકરા છે એનું માનસિક સંતુલ ખુબ અલગ જ હોય છે અને તમને ખબર છે કે હમણાં તો એવા બધા લોકો પણ છે કે તેમને કોઈ પણ એ લોકોને પોતાના જી જીવો માટે ડરતા પણ નથીને ગમે તે પ્રકારનું કૃત્ય કરી દે છે કારણ કે આજ જે બધી સમસ્યા આપણને જોવા મળશે ન્યુઝમાં પણ તમને જો ખબર હશે કે એવી ઘણી બધી એવી છોકરીઓ બધા ગમેવા છોકરા ગમે એવા પ્રકાર ન લો કૃત્ય કરે છે અને આવું બધું જોવાવામાં મળે છે એટલે કે આજે હમણા જે યુવા પેઢી છે. તે લોકો યોગ્ય પ્રકાર આવું બધું શીખવું નહી જોઈએ કારણ કે આવું બધું એનો મગજ એટલે કે આવું બાદુ ગંદી માહિતી જોવાથી અને જે ની જોવાનું આવું બધું થાય છે એટલે કે આપણા દેશમાં આવું બધું જે થઈ રહ્યું છે. તે યોગ્ય રીતે પેલું કરવું જોઈએ કારણ કે આપણા દેશ આપણા દેશ આટલો સારો અને ધાર્મિક દેશ છે કારણ કે આપણા દેશમાં ઘણા બધા વિવિધ પ્રકારના બધા લોકો રહી છે. બધા ધર્મ ના જાતિના એટલે આવું બધું તમે કરશો તો પછી આપડે એકતા ક્યાં જશે એમ. એટલે કે છોકરીઓને પણ યોગ્ય રીતે માન આપવું જોઈએને છોક નેપણ આપ જોએ એમ કે યોગ્ય રીતે બધા રહેવો એ આ આવી બધી પરિસ્થિતિ તો આવાનીજ છે. એટલે કે આમારા કચરો ન જે નિકાલ આવે તમે જે કીધું કે, આપણા દેશમાં પણ આ બધી જે બલે બહારના જે બ આવી જાવુ જોઈએ. કારણ કે બહારમાં ખબરજ છેકે એવા ઘણા બધા લોકો મો મોસ્ટલિ જોવા મળતો અને એકદમ ખોરે છે. અને જે બહારમાં આવતી પણ લોકો આવું ગમત્યા કચરો ફેકી રહે છે તેમને તો મોસ્ટલી ઘરના બહ જ સીસીટીવી કેમેરા હોય છે અનેને ખબર જ પડી જાય છે. એટલે કે જે સરકાર છે ત્યાંની તે યોગ્ય રીતે યોગ્ય રીતે પેલૂ કરે છે. અને લોનચાર બગીચો જેમ બરું કરેજ છે. કારણ કે મોસ્ટલી તમને ખબર કે જે બહારના દેશો હોય છે તે એ લોકો આજે સરકારે એમને પેલા ક દીધું, કે તમારા આંગડામાં યોગ્ય પ્રકાર બગીચો કે પછી લોંનચર રોપવાની જ હોય છે. અને ની રોપે તો પછી એ લોકોને ધ્યાન ફટકારે છે. અને ઘર પણ સાફ સુંતરૂં રાખવા કે છે. અને ખુબ સેલું હોય છે. અને આપણા બાજુ તમે જાણોજે છો કે આપડા ગા ગામડા કે પછી શહેરોમાં તમે જોઈ જોઈ લીધું કે ગમે ત્યાં કચરો ફેંકે છે ગમેતા આવું કરે છે. અને આ આંગણામાં પણ એવું બધું જોવા મળે છે. અને ગંદી સ્મેલ આવે છે. એવું બધું હોય છે. એટલે મારે તો એજ કેવું છે કે આપણા દેશમાં એક બાર જેવી સુવિધા હોવી જોઈએ કારણ કે બાર તે બધા બહારના જે દેશો છે જે વિદેશોમાં તે ખુબ સારા છે. અને ખુબ સુંદર હોય છે. અને આપણને ત્યાં જોવા જવાનું પણ મન થઈ જાય છે. કારણ કે જે બહાર ના લોકો છે તે આપડા દેશ ના આપડા દેશમાં જો ફરવા આવે તો પછી આવું બધું ગંદો ગમેતા કચરો ફેંકે આવું બધું જોઈ તો એ શું વિ ચારે છે એમ. આટલો સારો આપડો દેશ છે. ને આવું બધું ધાર્મિક પદ્ધતિ ધાર્મિક તહેવારો આવે છે. એ લોકો ઉજવે છે. ને આપડા એ દેશ માં આવી બધી ગંદકી જોને એ લોકો ના મનમાં એવું બધું થઈ જાય છે. એટલે મારે એજ કેવું છે કે હવે આવી બધી ગમેતે ત્યા કચરો ન ફેલાવો જોઈએ. યોગ્ય રીતે આપણા ગામડું કે પછી આપણા દેશને સારી રીતે વિકસિત કરવું જોઈએ. અને કચરો ગમે ત્યાં ની ફેંકવો જોઈએ. અને આવા ખેતીમાં જ પ્રોબ્લેમ આવી રહી છે. તેના લીધે થઈ રહી છે. એટલે આપણે એ મારે જ કેવું છે કે હવે ગમે ત્યાં કચરોને ફેંકવો જોઈએ. અને પરિવારને આપણે સપોર્ટ કરવો જોઈ જેટલો વધારે સપોર્ટ કરું તેટલુ આપણા માટે સારું છે. અને ખેતીમાં જે બધા ખેડૂતો તે લોકોને પણ સારું પડશે સારું તો ભાઈ મળી પાછા ઘણી બધી બાબતશે આ દેશ ના જે બધી આ આકસ્મિક પરિસ્થિતિ તેના વિષે વાતચીત કરીશું.
હા ચાલો મળશું ત્યારે આપડણે આજે ખેતી ની વાત કરી એના વિશે વાત કરીશું. અને મેં તમને જણાવ્યું કે રાતના યણિક ખાતર વિશે તમને કઈ ખબર હોય કે કયો ખાતર સારું કેવાય ફળ માટે પણ તો તમે મને જણાવશો. ચાલો મળશું ત્યારે વાત કરશું.
હા ભાઈ.